સંભળાય છે મારો અવાજ
થોડો ઓછો આવે છે થોડાક નજીક આવો
સમભળાય છે હવે
હા એકદમ આવ્યો ક્લિયર
બરોબર ને તો આજે મને એકદમ રસપ્રદ વિષય મળન્યો છે વાત કરવા માટે એ છે અલગ અલગ રાજ્યોના પરિવારની પરંપરાઓ તો આપડણે આજે એ વિષય પર વાત કરીએ
તો ચાલો કરીએ હા આ તમે જે કીધું કે અલગ અલગ રાજ્યોના પરિવાર તો ભારતમાં એક મોટો દેશ છે ભારત એક મોટો દેશ છે અને દરેક રાજ્યની પોતાની એક અલગ પરંપરા અને રીતિ રિવાજ હોય છે
બિલકુલ બિલકુલ અને એમાં સૌથી પેલા એ સમજીયે કે પરંપરાનો અર્થ શું હોય છે
પરંપરા એટલે જે રીતિ રિવાજ ઘણા વર્ષોથી એક પેઢીથી બીજી પેઢી સુધી ચાલતો હોય એને કહેવાય
એકદમ એકદમ સાચી વાત છે પણ પરિવારે પરંપરાઓને જીવતા રાખેલ
બિલકુલ ને નાના બાળકોને પણ મોટા લોકો પાસેથી આ બધી વસ્તુ શીખવી જોઈએ
ખરેખર અને ગુજરાતના પરિવારની વાત કરીએ
ખરેખર અને તમે જે કીધું કે ગુજરાતના પરિવાર ની વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગે સંયુક્ત પરિવાર ની પરંપરા જોવામાં મળે છે
બિલકુલ બિલકુલ અને એમાં ઘર એમાં મોટા વ્યક્તિને ઘણું માન આપવામાં આવે છે
હા અને સવારે મોટા લોકોને નમસ્કાર કરવાની પરંપરા પણ એક ઘણા ઘરોમાં જોવા મળે છે,
બિલકુલ બિલકુલ ને એમાં મમાન આવે તો તેમનું સ્વાગત કરીરીમથી કરવામાં આવે
ખરેખર ને આ પણ ગુજરાતીની એક સુંદર પરંપરા છે,
બિલકુલ બિલકુલને હવે આપડે રાજસ્થાન તરફની વાત કરીએ.
હા, રાજસ્થાન ના પરિવારમાં પણ એક મોટા લોકોનું ઘનું માન હોય છે,
બિલકુલ બિલકુલ અને ત્યાં લોકો તમે જોઓ કે રાગભ્રત પોષાક પાન ઘણી વાર ફહેરતા હોય છે,
અને ત્યાંના લગ્ન અને તહેવારમાં બધા કુટુંબના સભ્યો મળે છે,
એકદમ એકદમ સાચી વાત છે, અને પંજાબના પરિવારની પણ અલગ ઓળખ છે,
હા, પંજાબમાં ઉત્સાહ અને એકતા ઘણી જોવાવામાં મળે છે,
બિલકુલ બિલકુલ અને કુટુંબના લોકો સાથે બેસીને જમવાની પરંપરા પણ ઘણી જગ્યાએ છે,
હા, અને મહેમાનને ખૂબ પ્રેમથી જમાડવામાં આવે છે.
બિલકુલ બિલકુલ તો ચાલો હવે આપણેે મહારાષ્ટ્ર વિશે વાત કરી
હા, ચાલો મહારાષ્ટ્રામાં પણ સંસ્કારને ઘણું મહત્વમાં આપવામાં આવે છે,
બિલકુલ બિલકુલ ને એમાં બાલકોના નાના અને મોટા લોકો ન સંબંધ કરવામાં ત્યાં શીખવાડવામાં આવે છે,
હા, અને ઘરના દરેક સભ્યોની જવાબદારી પણ હોય છે.
બિલકુલ બિલકુલ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં શું ખાસ તમને શું લાગે છે શું જોવા મળે?
અ તેમાં તમે જુઓ કે તામિલનાડુ છે, કર્ણાટકા કેરેલા અને આંધ્રપદેશ પણ ઘણી જૂની પરંપરાઓ હોય છે,
જેમ કે તમે જુઓ કે ઘરમાં પૂજા અને સાસ્કૃતિક કાર્યક્રમમાં મહત્વ આપવામાં આવે છે,
હા, અને પરંપરાગ્રત ભોજન પણ ખાસ રીતે બનાવવામાં આવે છે,
બિલકુલ અને હવે આપણે કેરેલાના પરિવાર વિશે શું કહી શકાય,
તો કેરેલા માં તો શિક્ષણ અને સંસ્કાર બંનેને મહત્વમાં આપવામાં આવે છે,
એકદમ અને ત્યાં ઓનમ જેવા તહેવાર માં આખું કુટુંબ સાથે મળે છે,
હા, અને તેમાં બધા સાથે બેસીને ભોજન કરે છે.
તો ચાલ આપડે ઉત્તર પ્રદેશ ના પરિવાર પર વાત કરીએ,
હા, તો ત્યાં ઉત્તર પ્રદેશમાં ઘણા ઘરોમાં સંયુક્ત પરિવારની પરંપરા આજે પણ જોવાવામાં મળે છે,
એકદમ એકદમ સાચી વાત છે અને મોટા લોકો ના નિર્ણય ને એકદમ ત્યાં માન આપખવામાં આવે છે
હા અને કુટુંબ કુટુંબમાં આપણે એકતા બનાવવી અ રાખવાનું પણ પ્રયત્ન કરે છે
બિલકુલ એકદમ સાચી વાત છે તો ચાલો આપડ બિહારમાં પણ જોવા જઈએ ત્યાં સુ શ મા
હા બિહારમાં પણ પારિવારિક સંબંધો ખૂબ જ મજબૂત હોય છે
બિલકુલ બિલકુલ અને તહેવાર સમયે બધા એક સાથે ભેગા થાય છે
હા અને ઘરમાં પરંપરાગત વાનગીઓ પણ બનાવવામાં આવે છે
બિલકુલ એકદમ સાચી વાત છે તો આગળ જઈએ આપણેે બંગાળની પરંપરા પણ અલગ હોય છે એનાથી
હા પશ્ચિમ બંગાળમાં કાલા અને સંસ્કૃતિની ખાસ સ્થાન હોય છે
બિલકુલ બિલકુલ અને દુર્ગા પૂજા જોઈએ કે સમય એ કુટુંબને સમાજ બંને એક સાથે ઉજવણી કરે
હા અને તેમાં નાના થી મોટા સુધી બધા તેમાં ભેગા લે છે
તો ચલો હવે આપણે આસામ વિશે પણ વાત જાણીએ
હા આસામમાં બિહુ ઉત્સવ પરિવારને નજીક લાવવાનો એક અવસર સર બને છે
કારણે એમાં પરંપરાત નૃત્ય અને ગીતમાં પણ જોવા મળે છે
હા અને આથી બાળકો પણ પોતાની સંસ્કૃતિ શીખે છે
બિલકુલ બિલકુલ અને કાશ્મીરના પરિવારની પરંપરા પણ એકદમ રાસપ્રદ છે
હા અને ત્યાં મહેમાનનું સ્વાગત ખૂબ આદરથી કરવામાં આવે છે
બરોબર અને એમાં તમે જોવ કે કુટુંબ ના સભ્યોને ઘણું મહત્વ આપવામાં આવે છે
હા અને દરેક રાજ્યમાં અલગ રીત હોય પણ મન અને પ્રેમ બધે સમાન હોય છે
બિલકુલ એકદમ સાચી વાત છે અને ભારતની આ વિવિધતા જ તેની તાકાત છે
ખરેખર તેમાં અલગ ભાષા અલગ ભોજન અલગ પોશાક પણ બધાને પરિવારનો પ્રેમ એક કરે છે.
હા ને એમાં પરંપરા કેવલ હમણા નિયમ નથી.
હા અને પરંપરાથી સંસ્કાર અને ઓલખ બને બંને મળે છે.
બિલકુલ બિલકુલ અને બાળકોને પણ આ બધી પરંપરાઓ વિશે આપણે જણાવું જોઈએ.
હા અને તેથી આગળની પીઢી પણ તેને જીતવી ર રાખી શકે.
એકદમ સાચી વાત છે ને આધુનિક યુગમાં પણ પરંપરાઓનું ઓ મહત્વ ઓછું ના થાય એવી રીત.
હા અને નવા વિચારો સાથે જૂની પરંપરાઓ પણ સાથે ચાલી શકાય
ખરેખર અને આ રીતે દરેક રાજ્યની પરંપરાઓ ભારતને વધુ સુંદ ર બનાવે છે.
હા, અને દરેક પરિવાર પોતાની પરંપરા દ્વારા સમાજને મજબૂત બનાવે છે.
બિલકુલ બિલકુલ આ વિષય ખુબ મોટો છે દરેક રાજ્ય પાસે કઈક ને કઈક પાસ અનોખી પરંપરા છે.
હા. એટલે ભારતની સંસ્કૃતિને સમજવા માટે આપડે અલગ અલગ રાજ્યોના પરિવારની પરંપરાઓ જેવી ખૂબ જ જરૂરી છે.
બિલકુલ બિલકુલ ને એમાં તમે જો કે અલગ અલગ ને ભારતમાં દરેક રાજ્યની પરંપરાઓને વધુ વિગતથી સમજાવીશું
એકદમ સાચી વાત કહી તમે અને આપણે કહી શકાય કે પરંપરાવતી સંસ્કારને એક અલગ જ ઓળખાણ મલે છે.
બિલકુલ બિલકુલ તો ચલો આગળ આપડે હવે બીજા કેટલાક રાજ્યોની પરંપરા વિ શે વાત કરી
હા, જરૂર આપડે હજુ ઘણી રાસપ્રદ વાતો બાકી છે મને એવું લાગે છે.
બિલકુલ બિલકુલ અને તમે જોઓ કે આગળ ઓડીસા ના પરિવાર વિશે તમે શું કહી શકો?
આપણે ઓડિશામાં ઘરના મોટા લોકોને ઘનું માન આપવામાં આવે છે.
બિલકુલ બિલકુલ અને મહા તહેવાર સમયે બધા કુટુંબના સભ્યો એક સાથે ભેગા થાય
હા, અને તેમાં ઘરમાં પરંપરાગત ભોજન પણ પ્રેમથી બનાવવામાં આવે છે.
ઓહો અને એમાં તમે જોઓ કે છત્તીસગઢની પરંપરા પણ એકદમ રાષ્ટ્ર અચ.
હા, છત્તીસગઢની વાત તો કંઈક અલગ જ છે, ત્યાં પ્રકૃતિ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ જોવા મળે છે.
બિલકુલ બિલકુલ અને કુટુંબમાં બધા એકબીજાને મદદ કરે છે.
હા, અને આથી સંબંધો વધુ મજબૂત બને છે.
બરોબર અને જેમ કે હવે આપડે આગળ ઝારખંડમાં પણ આવી પરં પરાઓ છે.
હા, અને ત્યાં પણ કુટુંબની એકતા ને ઘણું મહત્વમ આપવામાં આવે છે.
બિલકુલ બિલકુલ તોવા તો બોવ બધા રાજ્યોની અલગ અલગ પરંપરા છે, તો આ વિષય પર મને વાત કરીને ખુબ જ સરસ લાગ્યું તમારા જોડે તમનેં કેવુ લાગ્યું
મને બી ખુબ જ સરસ લાગ્યું
તો ચલો આપણે આગળ એક અલગ વિષય પર આગળ વાત કરીશું
જરૂર.